કરો.
કઈ નથી બેસેલો તમે?
હા હું પણ બેસેલી જ છું.
હા, હા.
હા. મારે છે ને હા હા જમી દીધું તમે તમારું બાકી હશે.
મારું બાકી છે.
હા હા બરાબર હું શું કેતી હતી કે હમણાં પેલી મૂવી નીકળી છે ધમાલ ફોર કે એવું જ કઈ છે ને?
હા, હા.
હમ તો તે કેવી હશે એમ બધા ખેતા તો છે બોવ એમ હસી મજાક વાળી છે એમ તો
ખબર નથી મેં મુવી જોઈ નથી ને એટલે.
હા એટલે કોઈ પણ એમ જરાક જરાક જોઈ નથી?
ના નથી જોયું રીલ બલ માં જોઈ હતી ખાલી અમુક સિને એવા.
હા.
તે બાકી તો પેલો ભાગ જ ઘણો સારો હતો ધમાલનો.
હા હું તો ભૂલી ગઈ પેલા બેનમાં
બના . એમ તો બધી જ મુવીનો કેટલો ભાગ સાર પણ ધમાલ બી સારું જતું એમ.
હમ્મ એ ટાઈમ બ બહુ જ સારું હતું. તેમ ધમાલ વન ટુ એ બધું હે ને. હમણાં તો એમ અલગ જ લાગે છે બધું એવું લાગે કે વધારે એડિટિંગ કરી દે કે કેમેરા ક્વોલિટી અલગ થઈ જાય ના લાગે પણ જયારે પહેલા હતું તો એમ બધું એમ રિયલ રિયલ લાગતું ભલે સેટ.
નેચરલખ એટલે ડાઉટ નહી આવતો કે અસલી છે કે નકલી છે. એટલા બધું અસલી જ લાગતું ભલે લોકો ખબર નહી પડતી એમ રલ પણ હમણાં તો ટેકનોલોજી વધારે હોવાથી તો હ તક હ વધારે નિસાન દેખું છે આ લોકો વધારે આ લોકો. પેલું આર્ટિફિશિયલ દેખાતું છે.
હા એજ.
નથી કે કઈ રિયલ છે કે એકમ ઓરિજનલ છે બધું એડિટ એડિટ લાગે છે.
હા. પણ આ ધમાલમાં જે પેલું પડવાનું છે ને સીન ખાડા માંથી પેલું ઊંચી કુદ ના પણ એ લોકો રિયલ સેટ પર ગેલા છે જેમ ફેક નની લાગે એટલા માટે.
હા એ તો આવ છે બરાબર.
હમ્મ હમ્મ તો ધમાલમાં શું થયું હતું મે હું તો ભૂલી ગઈ.
કઈ નહ તો એ મુવી માં એ લોકો ચાર ફ્રેન્ડ રેતા હોય છે.
હા.
રહેતા હોય છે રેન્ટ કરરતા નથી પૈસાની તકલીફ હોય છે. હમ્મ. એને પ ત્યાંથી લોકોને કાઢ નાખે પે આંટી જેના ત્યાં એલોકો રેય છે.
હા પછી એ લોકો કેમ કે પ હા હા પછી એમાં એવું ને પેલો પીઝા લઈને આવેલો હોય.
એડ પણ કોમેડી છે ને.
હા.
પછી છૂઠું કે છે કે મારી બેનને કેન્સર છે ને આવું પછી પેલા જે આદિ આદિ કે માનવ એમાંથી એકલો છે ને ફરી
હા હા હા.
એનું કેરેક્ટર બહ કોમેડી હોય છે આ મુવીમાં પણ એનું એનો એ કેરેક્ટર બધી જ મુવીમાં કોમેડી છે.
હા બરાબર.
મા માનવરી નું નામ માનવ છે આદિ માનવ આદિ હર્ષક હર્ષિ નું માનવ પેલા જાવદ જાફરી નુ. હમ્મ પછી એ લોકો જાય છે કસે એક કોઈની ડેડ બોડી મારે છે એવું કઈ છે સિનમાં કદાચ.
અચ્છા એવું છે. શું? કેવ છો. પેલું
તો મરતો હ.
હા.
પેલું ગાર્ડન છે ગોવામાં ત્યાં ડબ્લ્યૂ ને નીચે દસ કરોડ રૂપિયા છે આમને તેમ
અચ્છા હા એ ધમાલ મુવી નું છે ને.
હા ધમાલ નુ છે ને.
હા એ હ ભૂલી જ ગય ડબલુ વાળું મને એમ કે એક એટલી બધી મૂવી બધા સાથે કામ કરેલું છે ને તો.
હા એમ કારણ કે હા ગોલમાલ નું બી યાદ આવું કારણ કે ગોલમાલમાં બી હર્ષદ વારસી લોકો બા થાય એમ થોડુંક એવું જ સીન છે એમ એટલે. એમાં ડબલ્યુ વાળું બી છે.
હા
પછી એ લોકો જાય છે ગમાં અલગ અલગ રીતે જાય છે એમાં પછી.
હું એમાં પણ રિતેશ ના બી બહું કોમેડી છે ને ગોલ ધમાલમાં તો
એનું પેલું ડાકુ પકડી લઇ જાય પછી સાબુ કેલો એ ગન બનાવે તે હું કઈ.
હા હા પછી વર્ષ સદ આવી જાય તો પીગળી જાય હા બરાબર.
તે ભાગી જાય છે દરવાજો બંધ કરે તે પણ સીન બુ કોમેડી છે.
હા કેમકે દરવાજો ની હોય આજુબાજુમાં દીવાલજ ના હોય. હા એજ હા
બે બી કોમેડી છે.
પછી પેલું સાપ વાળો કેરેક્ટર સેમમાં છે આમાં છે કે પછી ગોલમાલમાં છે.
કયું સાપ વાળું.
સાપ મતલબ ટેટું હોય કે સાપ વાળું દીકરો મારો દીકરો એવું એમ
તે એ તો પેલું એ તો પેલું અ ગોલમાલમાં છે. સાપડ કેટ એ ગોલમાલ વનમાં છે ફર્સ્ટમાં જ દીકરો વાળો ને દીકરો કયું
પ્લેન માં એ લોકો બેસે પછી. અ એની ગાડી લઈ જતો એના પપ્પાની ગાડી લઈ લઈ એ.
હા તો એજ ને એ ધમલ માં છે ને એ બધું હા એ ધમાલમાં છે સાપ સાપ વાળું ગોલમલ માં છે. આ ધમાલમાં છે એરોપ્લેન વાળું હા ના ના અલગ અલગ છેમ તો હ કોમેડી છે પ્લેન વાલુ.
હા હા નહીં આપકો યહાં પે એ બટન નહી દબાના. કઈ બોલેને બરાબર
કે લાલ વાલા બટનથી કરે પેલો હા દબા દીયા ડાયરેક્ટ જ નહી દબાના તા.
હા હા હા બરાબર બહુ એમ પહેલાની જે પહેલાના બધા ગાયન મુવીઝ એમ બધું જ બહુ સારું હતું હમણાં તો કઈ પણ સારું નથી.
શમળ પણડ હ સંળપ કરી આ વર્ષે બી ઘણી બધી મુવી રિલીઝ થરે બી જોવી છે પર્સનલી ઘણી બધી છે હું એમ ગમે તે એવી તો નહી જું જે એકદમ પર લાગે કે હા
તો તમને એવું કઈ લાગ્યું કે કઈ મુવી જોવા જ છે હમણાં
હમણાં તો નાની ની પેરાડાઈસ આવતી છે.
અચ્છા પેલે રાઘવ જોવાલ ને
એજ એજ એમાં રાઘોજલ બી છે એમ ક્યારેક હા એ તમે જોયું હશે ને કદાચ એનો લુક ભી એકદમ અલગ છે એ મુવી માં એકદમ જ ચીકનો છે અને મોજ છે એકદમ સોના ના પેલું ચેન ને એવું પેરે છે ગળામાં જોયું તમે
ના એ ના જોયું બસ એટલું ખબર છે કે એની મૂવી આવવાની છે. એ બડે પર એ લોકો કેયાના ત પેલા.
હા સાઉથ ન પે એક્ટર છે ને પેલો કયો નાની નાની કો પ નાની પેલો યાર પેલો કયો હીરો પેલો ને મૃણાલ ઠાકર સાથે હક કરે છે એવી રીલ બહુ વાયરલ થાય છે છોકડો કરે છે મૃણાલ ઠાકર સાથે કે મેં તારા સાથે હા હા હાઈ ડોટર વાળું એ જ હીરો નાની એ બહુ મસ્ત છે એની તમે મવી જોશો એ હીરો છે ને રિયલમાં એને નેચરલ તાર કે ત્યાં સાઉથ તમા એને નેચરલ એટલે એકદમ નેચરલ એક્ટિંગ કરે એનો એક પિક્ચર છે પછી ચક્ષી છે એ જોવાનું છે
ટોક્સિક માં કઈ પણ નથી લેવા દેવાનું એ ના જોવાય
ના એ તો રોકીકી ભાઈ છે ને આપડે એટ જો હો
હ
ને બીજું કે હમણાં જ જુલાઈ ના એન્ડમાં સ્પાઈડરન આવતી છે મવી હા એના માટે હું ઘણ એક્સાટમેન્ટ છું સૌથી વધારે એટલે ને એના પછી સૌથી વધારે શેડ એવેન્જર્સ ડોમ સ્ટે જે ડિસેમ્બર માં છે હજુ તો ઘણો વાત છે ને પણ એના માટે આ મુવી જોવાની બહુ જરૂરી છે કારણ કે એવે જો ની જે બધી મૂવી છે ને એમાં એક જ એ યુએસપી હોય છે કે જો તમે એના આગલી મૂવી ની જોઓ ને તો તમને આ મુવી સારી લાગે એન્ટરટેન જોવા માટે હવે તમે બીજો જાશો. સ્પાઈડરમેન મુવી જોવા તો તમને બહુ મજા આવશે પણ તમને જે સ્ટોરીનો. સ્ટોરી ની ગેરાઈ છે ને કે આ કેમ છે આ કેરેક્ટર આ કેરેક્ટર ક્યાં. કયા યુનિવર્સ માંથી આવ્યો તે તમને નહી ખબર પડે કારણકે તમે. આપ પિક્ચર નથી જોયા એવું છે એટલે બધું. સિકવન્સમાંજું બધું જોવા પડે તો બધું સમજ પડે એવું પછી. એક વારાણસી મવી આવતું છે. રાજામલીનું પછી. આપણું રામાયણ આવતું છે હા એવાના એમાં બી. એમાં ભી કઈ ઘણો ખર્ચો કર્યો છે રાજામલી એટલે એનોને. કમ્પેરિઝન થશે સીધું રામાયણ સાથે કારણ કે રામાયણ તો પ્રોપર રામાયણ છે. અને વારાણસી માં પણ થોડુંક રામ ભગવાન નું એવું કઈ.
પેલો એનું પેલું શંકર ભગવાન નું પણ છે ને નંદીવાળું.
હા એ એજ કહું તો એનું બંનેનું રામાયણમાં કમ્પેરિઝન ઘણું થશે એમ તો. પબ્લિક ને નહી કારણ કે પબ્લિકને બને ચાલુ રાખશે પણ કમ્પેરિઝન થશે કે ક.
હા કે કયું હા બરાબર.
રામાયણ તો પ્રોપર રામાયણ છે પ્રોપર એટલે એ જ છે રામાયણ પણ આમાં કેવું સ્ટોરી અલગ છે. પણ એમાં થોડુંક રામાયણ નું થોડુંક સીન બતાવશે કે એવું કઈ હશે. વારાણસી છે.
હમ તો તમે જારે ટોક્સિક જોવા જશો ને. ત્યારે મેં પણ આપ એટલે હું પણ આવ મને પણ જોઈવી છે.
હા સારું ઠીક છે આવો ને એમાં તો ઘણી બધીરોય છે પાંચ છ હરોય છે. ને મવીની ડાયરેક્ટર પણ ને મવીની ડાયરેક્ટર પણ ફિમેલ જ છે એકચુલી. મને નવાઈ લાગે, એનું ટ્રેલરમાં ટ્રેલર પણ ટી. પણ જરા બો પેલું થયેલું, બધું ટ્રોલિંગ થેલી ને બહુ અડેપ સીન હતા. હવે સોંગ આવમાં બી ટ્રોલ થાસે. ટ્રેલર આવશે તો હજુ પેલું થશે.
ખાવાનું પણ જોઈએ.
ડ્ટ છેને એટલે ફિમેલ ડાયરેક્ટર છે ને આટલું. તો એડલ્ટ બનાવે તો જરા શંકાસ્પદ વાત છે. હજ મવી ની સ્ટોરી જ મેીન છે ને સ્ટોરી મેીન સારી હોય તો કઈ નહી.
હમ બરાબર પણ એમાં એવું કઈ થવાનું છે કે જે ફસ્ટ હિરોઈન છે ને. બધાની ફેવરેટ છે બ. બધાને જ બહુ ગમે છેને આમ પણ એની જરૂર નથી એનું આવુંું.
અચ્છા ક કયાર હડવાની ને એની વાત કરું છો ને.
મરી જશે એવું કઈ હશે.
ના ના ના. એવું ના બોલો. એવું ના બોલો.
મૂવીમાં હોય છે સરિયલમાં નથી મારો
મૂવીમાં હા હા હા.
રિયલમાં તો એના લીધે લોકો ગાડા થઈ જશે.
હા નઈ એટલે હોય એવું અમુક ગાંડા હોય એ તો
હમ હમ બરાબર.
તો પણ ગાંડા માન્યું હતું. એ તો હું પણ ગાંડા માંનું એવા લોકોને એમાં શુ પાગલખાના.
એ જ તો એમ જ. હમ એજ. એ બી છોકરી જ છે. નહી હવે તો છોકરી નથી હવે તો મમ્મી છે.
હા પણ એમ લાગે નઈ ને એને પેલું હાને?
હા! હવે લોકો યોગા કરે, કામ વામ ઘરે કરે ની તો પછી તો પછી આવું જ ને જે કામ કરી એને ખબર.
લાગેને પેલું એડ ન આવતી ટીવીમાં પેહલા સંતુર સાબુની.
હા બરાબર. હા! હવે જે લોકો ખાલી શૂટિંગ કરે અને જે પૈસાથી બહાર મેકઅપ્ ને સ્પા બધું કરે તો એ લોકોને શું
હા એ તો છે વાત બી સાચી છે તમારી. પૈસા હોય તો કઈ પણ હમ બરાબર છે. ચાલો કઈ નહી તો હવે, પછી વાત કરીએ.
હા બરાબર ચાલો.
સારું ચાલો.
હમ.